હ કેમ છો
બસ એકદમ મજા આવે તમે કેમ છો
બસ એકદમ મજામાં
બોલો બોલો
બસ આજે સવારે કેટલા વાગે ઉઠ્યા તમે
હું આજે નવ વાગે ઉઠ્યો
ખુબ સરસ ખુબ સરસ હું તો સવારે વેલા પરોડે છ વાગે ઉઠીને રેસ્ટ થઈને થોડું વોકિંગ કરવા જવ છું તમે
હું સાત વાગે ઉઠું છું પછી બ્રશ કરીને એક ગ્લાસ પાણી પીવું છું અને થોડી એક્સરસાઝ કરું છું
સરસ હ ગું છે તમારી તમે એક્સરસાઇઝ કર્યા પછી બ્રેકફાસ્ટમાં શું કરવા પસંદ કરો છ
આજે તો પોહા અને ચાલી દા તારા બ્રેકફાસ્ટ
મારા ઘરે તો થેપડાને દહી બનાવ્યું હતું કેમકે મા થેપડા માર ખુબ ફેવરેટ છે
ઓહો તમે પછી ઓફિસ ગયા હતા આજે
સાડા નવ વાગે ઓફિસ માટે નીકળ્યો અગયાર વાગે પહોચ્યો પછી ઘણું કામ હતું એ બતા આવ્યું
ઓહો મારી સાથે પણ એવું જ થયું મિટિંગ ઈમેલ્સ અને રિપોર્ટસમાં આખો દિવસ નીકળી ગયો મારો
અચ્છા આપ લંચ કેટલા વાગે કર્યા હતા
મેં લગભગ એક ત્રીસ વાગે લંચ કર્યો હતો ઘરનું ટિફિન લીધું હતું દાળ રોટલી અને શાક ખાધું હતું
ખુબ સરસ ઘરનું જમવાનું તો હંમેશા ખુબ સરસ જ લાગે છે
હા બિલકુલ બહારનું રોજ ખાવાથી હેલ્થ પર અસર થાય છે આપડી
સાચી સાચી વાત છે ઓફિસ પછી શું કરો છો તમે હમ
હું ઓફિસ પછી જીમ જાઉં છું અથવા થોડું વોકિંગ કરું છું પછી ઘેર આવી ને ફેમિલી સાથે ચાપ
અચ્છા ખુબ સરસ હાલત છે હું પણ સાંજે નવ સાથે થોડી વાત કરું છું એનાથી સ્્રેસ ઓછ થઈ જાય છે
હા ફ્રી ટાઈમમાં શું કરવું જોઈએ
હા ફ્રી ટાઈમમાં મારા અનુસાર જે પસંદ હોય એ કરવું જોઈએ જેમ કે ત ક્રિકેટ રમવું હોય કા તો તમે અન્ય કાર્ય તમે જે પસંદ હોય તમે તે કરી શકો છો
ઓહ સરસ મને ટ્રાવેલિંગ વિડીયોઝ જોવું અને નવી વસ્તુ
ખુબ સરસ ખુબ સારી વસ્ પછી તમે ડિનર કેટલા કરો છો
સામાન્ય રીતે સાડા આઠ વાગ્યે પછી થોડું મોબાઈલ વાપરું છું અને અગયાર વાગે ત્યા સુઈ જાઉં છું.
ઓહ ખુબ સરસ છે હું પણ લગભગ તેજ વસ્તુ કરું છું. પરંતુ તમે વીકેન્ડમાં શું અલગ કરો છો.
હું વીકેન્ડમાં ફેમિલી સાથે બહાર જવાનું શોક િ કરવી અથવા રિલેટિવસ ને મળવા જવાનું કરું છું.
અચ્છા મારા માટે તો સન્ડે એટલે રેસ્ટ નો દિવસ હોય છે કેમ કે હું રૂમ ક્લીન કરું છું કપડા વોશ અથવા વીક નું આગળના વીક નું શું પ્લાનિંગ કરવું શું કરવું એ પ્લાન કરું છું.
પ્લાનિંગ કરવાથી લાાઈફ ઈઝી બની જાય છે નહી
સાચી વાત છે ખુબ ઈઝી બની જાય છે અનેો થોો ટમ પોતાના માટે પણ જો જોઈએ
હા બિલકુલ હેલ્ ફૂડ એ ફેમ સાથે ટાઈમ પોઝિટિવ થિંકિંગ હોય તો ડેલી લાાઈફ ખૂબ સારી રીતે ચાલે.
સાચી વાત છે. દૈનિક જીવન સિમ્પલ હોય અને ડિસિપ્લન હોય તો ખૂબ સારું અને પીસફુલ ફૂલ લાગે.
હા. સાચી વાત. તમારી આજે ઓફિસમાં દિવસ કેમ ગયો તમારો
આજે કામ ઘણું હતું પણ બધું ટાઈમ પર કમ્પ્લીટ થઇ ગયોું. તમારો ઓફિસમાં દિવસ કેવો જાય.
મારા મેનેજરે નવો પ્રોજેક્ટ આપ્યો પેલા તો થોડી ટેન્શન થઈ પણ પછી લાગ્યું કે આ લર્નિંગની સારી ઓપોર્ચ્યુનિટી છે.
બિલકુલ બિલકુલ નવા કામ શીખવા જોઈએ જેનાથી કોન્ફિડન્સ પણ વધે છે.
હા તું રોજ ઓફિસ જવા માટે કેટલો ટાઈમ ટ્રાવેલ કરે છે.
હા મતલબ મેં તમને એમ બતાવ સાડા નવ વાગે નીકળવું અને અગિયાર વાગે પહોંચવું. તો કમસે કમ મારું એક થી દોઢ કલાક ટ્રાવેલ તો થાય જ છે અને ટ્રાફિક હોય તો બે કલાક નતાઈ જ જાય છે.
વાહ હું ઇંગ્લિશ ઇમ્પ્રુવ કરવા માટે ઈંગ્લિશ પોડકાસ્ટ અને કન્વર્ઝેશન સંભાળું છું.
ઓ ખુબ સારી આવે છે. ડેલી પ્રેક્ટિસથી ફ્લુએન્સી ઇમ્પ્રુવ થઈ જશે ત જાડવેરા
ઓફિસમાં કલગ્સ સાથે રિલેશન
સારા છે બધા એક બીજા ને હેલ્પ ટીમ વર્ હોય તો કામ ઈઝી લાગે છે મને
બિલકુલ. ખુલ સાચી વાત કઈ છે હા પણ ક્યારેક મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ થઇ જાય છે. ત નહી.
હા તે વાત ખરી પણ હું શાંતુથી વાત કરીને પ્રોબ્લેમ સોલ્વ કર કરવા પ્રયત્ન કરો તો
ઓહ તમે તો ખુબ સારી વાત સારી વાત કરી ઓફિસ પછી ડાયરેક્ટ ઘેર જાવ
ના ક્યારેક માર્કેટ માંથી ટે અથવા ગ્રોસરી કા તો ઘરે જરૂરત લાગતું સામાન લઈ જવ ઓકે.
હું પણ મમ્મી માટે રોજ નાની મોટી વસ્તુ લઈ જઉં છું. એનાથી એમને.
સાચી વાત છે ઘર ના કામમાં. હેલ્પ કરવી પણ આપણી રિસ્પોન્સિબિલિટી છે.
એક્ઝેક્ટલી પેલા હું કઈ કરતો નતો પણ હવે કિચનમાં. પણ હેલ્પ કરું છું.
સાચી વાત છે મ. હા મમ્મી તો ખુશ થઇ જશે કઈ જતી હશે નહ તમારી.
હા એ કહે છે કે હવે તું મોટો થઈ ગયો.
આ સેન્ટર પે બોલો છે પણ તુર કે છે તું હજી નાનો છું.
ના ના તમારી બિલકુલ સાચી વાત છે ડિનર પછી શું કરો છો.
હું ટીવી જોઉં છું અથવા બુક વાંચું છું. મોબાઈલ નો જેટલો ઓછો થાય તે પ્રયત્ન કરું છું પછી એજ સાડા ન અગિયાર વાગે સુઈ જાય છું.
હું પણ સોશિયલ મીડિયાનો ટાઈમ લિમિટ મૂક્યો છે. પહેલા ઘણા કલાકો વેસ્ટ થઈ જતા હતા મારા સોશિયલ મીડિયા રીલ સ્કો રીલ રીલ સ્ક્રોલ કરવાવામાં બધામાં.
ખુબ સરસ ખુબ સરસ સર લોકો ઓનલાન વધુ ફ સાથે ઓછું બો છે.
ના ના સાચી વાત છે, તમારી રાત્રે પંદર મિનિટ ફેમિલી સાથે બેસીને વાત કરીએ. તો રિલેશન સ્ટ્રોંગ થઈ છે આ બર
સાચી વાત છે, વિકેન્નડ કઈ નવી સ્કીલ શીખો છો?
હા, એક્સેલ અને કોમ્યુનિકેશન સ્કિલ ઇમ્પ્રુવ કરું છું હું.
ખુબ સરસ ખુબ સરસ, એક્સલ તો આજકાલના જીવનમાં અને ઓફિસમાં ખુબ જરૂરી થઈ ગયું છે.
હા, તારો ફ્યુચર ગોલ શું છે?
મારા ફ્યુચર ગોલ એવું છે કે, મારે એક હેલની ફેમિલી. પીસફુલ લાઈફ અને ઘણા પૈસા હોવા જોઈએ.
મને પણ એ જ જોઈએ છે. પૈસા જરૂરી છે પણ હેલ્થ અને ફેમ. લે એના કરતા પણ વધુ જરૂરી છે નહી આપડી માટે.
હા મને તો બવ જરૂરી લાગે છે.
બિલકુલ મને પણ બેવ જરૂરી લાગે છે દરેક દિવસે થોડું પ્રોગ્રેસ કરીએ તો એક દિવસ મોટા ગોલ્સ અચીવ કરી શકીએ નહી આપડે.
સાચી વાત છે, તેના માટે દરરોજ આપણે મોટી થિંકિંગ રાખવી જ જોઈએ.
ના ના સાચી વાત છે, દરરોજ પૈસા કમાવા જોઈએ અને ઘણું બધું કામ. કરવું જોઈએ.
હા ઘણું કામ અને સ્માર્ટ વર્ક પણ કરવું જોઈએ જીવન જીવનમાં.
હા એના કારણે તો આપડા મોજ-શોખ પૂરા થાય છે.
સાચી વાત છે, મોજ-શોખ પૂરા કરતા આપડે પહેલા. આપડા ફેમિલીના જે સેક્રિફાઈસ આપડા માટે થયા છે, તે પૂરા કરવા જરૂરી છે.
હા એ બી સાચી વાત છે, એના કારણે તો આપડા ફેમિલીના સેક્રિફાઈસ બી પૂરા થાય છે.
સાચી વાત છે એટલે તો આપડા આટલા અત્યારે અહીયા છીએ આપણે.
હા નહીંતર તો આપડે ક્યાં રખડતા હોત કોઈને ખબર જ ના હોત.
સાચી વાત છે. એટલે તે આપડે આપડા જીવનમાં દરોજ સારી આદતો પાડવી જોઈએ.
હા બિલકુલ સારી આદત પાડવી એ જરૂરીજો. જો આપડે ખરાબ આદતમાં પડી ગયા તો તેનાથી આપણા જીવનનો ફોકસ જતો રહેશે અને આપણું
સાચી વાત છે. હુ તો ખરાબ આદતો થી દૂર જ રવ છુ.
ઓહો સરસ કેવાય તમે આપડા મિત્ર બી ખરાબના હોવા જોઈએ. આપડા મિત્ર બી સારા જ હોવા જોઈએ. જેનાથી આપડાને સારી આદત જ મલે. ખરાબ આદત જ ના મલે.
સાચી વાત છે. સાચી વાત છે. હું પણ તે માનું સાચી તમારી વાતે સો ટકાની વાત કરી તમે.
હ તમારા કેવા મિત્રો હશે.
મારા જેટલા મિત્ર છે તે બધા જ સારા છે અને મને ખૂબ મદદરૂપ કરે છે.
ઓહો સરસ. ના ના અમુક મિત્રો હોય છે જે એમના કામ પૂરતું જ કામ રા કે છે પણ એવા મિત્ર કશું કરી શકતા નહી.
હા તમારા મિત્ર કેવા છે.
મારા એક મિત્ર સિવાય બીજા બધા મિત્ર સારા છે.
કેમ એવું તો શું થયું તમારા મિત્ર જોડે.
એ મિત્ર એમના કામ પૂરતું જ કામ રાખે છે. બીજાના કામ કામ આવે તારે એ બીજાની સાઈડ લઈ લે છે.
બરાબર છે. બરાબર છે. ખુબ સરસ મનમાં આનંદ આયો. તમારી જોડે વાત કરીને.
મને પણ ખૂબ આનંદ આવ્યો.
ચાલો બો મળીએ.
મળીએ ચલો બાય.